ઓ. હાલો.
હા મા.
હલો. હાલો.
મારો અવાજ આવી રહ્યો છે ને? હા તો આજે આપણે સંગીત વિશે વાત કરીએ.
હા હા.
સંગીત વિષય ઉપર વાત સંગીત જે છે એ જીવનનો એક મહત્વનોો ભાગ છે અને ઘણા લોકો દિવસની શરૂઆત પણ સંગીત સાંભળીને જ કરતા હોય છે બરાબરને?
હા. હા ઘણા લોકો તો ઉઠે ત્યારથી પણ આરતી છે ભગવાન ના ભજન છે. કેવા સરસ ભગવાન ના કીર્તન છે. તેનાથી પણ શરૂઆત કરતા હોય છે.
એટલે સંગીત જે છે એ માત્ર મનોરંજન નથી જે છે એ મનને શાંત પણ આપતું હોય છે બરાબર ને
હા હા. સંગીત હા માત્ર મનોરંજન તો આપે જ છે પણ ખાલી મનોરંજનનો વિષય નથી એમ કે ઈ આપણને ઘણું બધું શીખવી આપે છે
જ્યારે આપડુ મન ખુશ ના હોય એટલે કે ઉદાસ હોય ત્યારે પણ આપણને સ ગીત સાંભળવાની જે છે, એ ખૂબ જ મજા આવે છે અને જ્યારે આપણે મન થાકેલું હોય ત્યારે પણ આપણે મનની તાજગી આપતું એક જ માત્ર જે છે હે સંગીત છે એમ
હા હા સંગીતની ઘણી અલગ અલગ ઘણી બધી શૈલીઓ પણ હોત છે કે દરેક વ્યક્તિ પોતાની મનપસંદ મુજબ સંગીત સાંભળતા હોય છે કોઈને એમ કે ગુજરાતી ગીત ગમતા હોય કોઈને હમ અ આપડે પેલા લોક કલાકાર આવતા ઈ ગમતા હોય કોઈને હિન્દી પિક્ચર ના ગીત ગમ તા હોય આમાં નક્કી જ નથી હોતું સૌ સૌના માઈન્ડ ઉપર આધારિત હોય છે
હ તમારી વાત એકદમ સાચી કે કેટલાક લોકોને જે છે શાસ્ત્રીય સંગીત ગમતા હોય કેટલાક લોક સંગીત ગમતા હોય કેટલાક ને આધુનિક અત્યાર ના જે છે એ સંગીત એ ગીતો ગમતા હોય એટલે બધાનું અલગ અલગ હોય છે કે દરેક રાજ્યનું પોત પોતાનું લોકસંગીત છે જે ત્યાંની સંસ્કૃતિને દર્શાવતું હોય છે.
આપણા દેશમાં એટલે કે ભારતમાં અને અનેક અમુક રાજ જ્યોમા પણ સંગીત અલગ અલગ ભાષામાં અલગ અલગ દ્રષ્ટિથી જોવામાં આવે છે અને ખાસ કરીને તહેવારો માં સંગીતની સંગીત વગર જેમ કે આપડે ઉતાસણીમાં જયારે પતંગ ચગાવવા ગયા હોય ત્યારે સંગીત વગર ઈ તહેવાર અધુરો આપણને લાગતો હોય છે ખરો ને
હા તમારી વાત પણ સાચી કે આપડા જે દેશમાં જે છે લોક ગીતો છે ગરબા છે છે એ ખૂબ જ લોકપ્રિય છે એટલે કે લગ્ન હોય જન્મ દિવસ હોય ધાર્મિક પ્રસંગો હોય કે અન્ય ઘણા બધા કાર્યક્રમો હોય પણ સંગીતમાં ખૂબ જ મહત્ત્વનો વિશેષ આડો આપે છે એના વખત તો જે છે બધું અધૂરું જ લાગે છે સંગીતમાં લોકો જે છે ઉત્સાહ અને આનંદ બંનેનો લાભો મેળવતા હોય છે
સંગીત ક વિદ્યાનો વાદ્યો ના ઉપયોગ પણ ઘણા બધા વાદીઓમાં થાતા હોય છે જેવા કે તબલા ઢોલ, વાશડી હારમોનિયમ ગીટાર, પિયાનો વાલો, વાયોલીન એવા ઘણા ઘણા સરસુરો સંભળાય એવા વાાગ્યો નો અવાજ પણ એમાં મહત્વનો ભાગ ભજવે છે
હા તમે જેમ વાદ્યના નામ કહ્યા એ પ્રમાણે દરેક વાદ્યનો અવાજ જ જે છે એ અલગ અલગ હોય છે અને દરેક પોતાની ખાસ દરેક વાગય ની પોતપતાની ખાસિયત હોય છે કે જ્યારે લોકો ઘણા લોકો જે છે તે વાદીઓ સાથે વાગે અને સુંદર સુંદર ગીત તૈયાર થતા હોય છે બંને રાસ સાથ ચાલતું હોય છે વાદ્યિયા અને ગીત એટલે કે ઘણા સુરસ સંગમે એ બધા બની જતો હોય છે અને સંગીત શીખવા માટે
નિયમિત અભ્યાસ જે છે એ ખૂબ જ જરૂરી છે કેટલાક લોકો જે છે સંગીત શીખવા માટે જે છે ક્લાસમાં જોઈન થતા હોય છે કે ત્યાં એમને જે છે અને ક્લાસીસમાં વાદીઓ કેમ વગાડવા હાર્મોનિયમ કઈ રીતે તે વગાડવું ગીટાર કઈ રીતે વગાડવું ગીત કયા નયમાં ગાવું એ બધું જે વસ્તુ જે છે એ ત્યાં શીખવવામાં આવતું હોય છે
હ હા ઘણા બાળકો એના ક્લાસીસ પણ ચાલુ કરતા હોય છે કે એનું એ લોકો ને આપડે જેમ પાર્લરમાં જઈએ ને કેમ એનું બધું આપણને નંબર આવે તો એનું આપણને મળતું હોય છે એમ સંગીતમાં પણ જો એ લોકોનો નંબર આવે તો એને સંગીત કલા વિશે પણ એને હમ અ પેલું મળતું હોય છે. એટલે આમ સંગીત આપણને એકાગ્રતા, ધીરજ અને ઘણું ઘણું શીખવી જાય છે.
હા તમારી વાત પણ સાચી કે સંગીત ઘણા લોકો જે છે કામ કરતી વખતે તે પણ હળવું હળવું સંગીત સાંભળવાનું પસંદ કરતા હોય છે. કેટલાક લોકો જે છે મુસાફરી દરમિયાન પણ સંગીત સાંભળતા હોય છે અને આજે તો જે છે મોબાઈલને, ઇન્ટરનેટને કારણે આ વિવિધ પ્રકારનું સંગીત જે છે તે આપણે સર્ચ કરીએ અને તરત જ આપણને સરળતાથી ઉપલબ્ધ થાય છે એટલે એમાં પણ કોઈ પ્રશ્ન નથી એમ
ઘણા તો જો જેવો જેવો પ્રસંગ સર્ચ કરતા હોય છે જો મરણની વિશે મરણ કોઈનું થઈ ગયું હોય ને ત્યાં બેસણું હોય અને કે ત્યાં રોજે બેસવા જાય ત્યારે ગીત ગવાતા હોય. ત્યારે પણ સર્ચ કરી અને એના સરસ સરસ મરણ પાછળની જે વ્યક્તિ હોય એની પાછળ જે ગીત ગવાતા હોય એનું આવી જતું હોય છે. એમ પછી જન્મ દિવસ વખતે પછી સાંજી વખતે એમ અલગ અલગ અ જેવો ટાઈમ એવું એવા પણ ગીત આવતા હોય છે. અને આપણેે તે ગાતા હોઈએ છીએ. અને મનોરંજન મેળવતા હોઈએ છીએ.
આ દુનિયાભરનું સંગીત જે છે ઘરે બેઠા આપણે આરામથી સાંભળી શકીએ એ છીએ. મોબાઈલ અને ટેલિવિઝન ઉપર તો સંગીતની ભાષાઓની સી સીમાઓ પણ પાર કરી શકે છે. ભલે શબ્દો સમજાય નહીં પરંતુ ધૂન જે છે એ મનને સ્પર્શી જતી હોય છે. અને ફિલ્મોમાં પણ સંગીતનું ખૂબ જ મહત્ત્વ છે. એક પણ ફિલ્મ એવી નથી કે જેમાં સંગીત જે છે એ ના આવ્યું હોય બધી દરેક ફિલ્મમાં જે છે એ ફિલ્મને લગ્ તું સંગીત જે છે એ ઉમેરવામાં જ આવતું હોય છે.
હા હા ક્યારેક ક્યારેક તો આપણને એમ થાય કે લગ્નમાં લગ્ન ગીતને લોકગીતને અ અ એવા ટાઈમ મે લોકગીત હોય લગ્ન ગીતમાં લગ્નગીત હોય એવી રીતના ઘણા ઘણા ગીત ગીતો ગવાતા હોય છે. હે ખરું ને? પણ આપણે ક્યાં આપણે લગ્નની વિદાય વખતનું ગીત જે છે ઈ તો શબના સૌના રૂવાડા ઉભા કરી દેતું હોય છે. એટલે ત્યારે તો ગમે એવો બાપ હોય તો પણ તેને એવું રડવું આવી જાય એવું કરુણા અંતીકા ભર્યું. ગીત હોય છે.
સંગીત જે છે એ શાળાઓમાં, કોલેજમાં પણ એની સ્પર્ધાઓ યોજા તી હોય છે, કે જેના કારણે વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા બનાવવાની તક મળતી હોય છે, સંગીત જે છે એ માત્ર કળા જ નથી પર તું જીવનને સુંદર બનાવવા માટેનું એક સરસ મજાનું માધ્યમ પણ છે. એટલે કે સંગીતમાં આપણને આનંદ મળે, શાંતિ મળે, લાગણી મળે, પ્રેરણા મળે આ બધી જ વસ્તુ જે છે એનું સમન વય જે છે એ સંગીતમાં સમાયેલું હોય છે.
હા હા. આ સંગીત વિશે વિષય આવ્યો આ ટોપિક નથી પરંતુ મને એમ થઈ ગયું કે છોકરીને વળાવતી વખતે એ ગીત હોય છે એ તો કેવું કરુણાંતિકા ભર્યું હોય છે. એક દીકરી મારી લાડકવાય લક્ષ્મી નો એ તાર એ સુ તો રત પડેને ઉઠે તો સ વાર અને પછી વિદાય વખતનું ગીત પણ એટલું કરુણા ભર્યું હોય છે. અને જિગ્નેેશ દાદા પણ અમુક વાર્ અમુક કથાઓમાં એને ગાતા હોય છે કે જય્યારે કથા પૂરી થાય ત્યારે ત્યારે. એટલું કરુણાંતિકા ભર્યું એ ગીત ગાતા હોય છે. કે આપણને એમ થઈ જાય કે આપડે આમાંથી જવું જ નથી.
સંગીતમાં જે છે મહેનત છે, નિયમિતતા છે, સમર્પણ છે. એ ખૂબ જ જરૂરી હોય છે, એટલે કે કોઈ પણ કળામાં સફળતા મેળવવા માટે આપણે સતત ને સતત પ્રયત્ન જે છે એ જરૂરી બની જતો હોય છે. અને આ જે સંગીત છે એ લોકોને એકબીજા સાથે જોડવાનું પણ કામ કરે છે. તો આજે આપણે ઘણી સારી સંગીત વિશે વાત કરી લીધી, તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સા આભાર.
હમ્મ. આભાર તમારો.